બોલો પતિ ગયો એવું કરો?
તમે શું કરો છો.
બસ શાંતિ નવરા
હા.
નામ શું કેતા.
કોમ ત એડી હારું.
હા.
વરસાદ વરસાદ પડી ગયો તો અત્યારે તો હારું એમ તો
વરસાદ તો બહું જ પડ્યો રાતે.
ખેતરોમાં પાણી ભરાઈ ગયું.
હા.
હા.
હેચ વાળા ખેતરોમાં જ હશે ઊચવાળા ખેતરોમાં ના હોય
ઊંચા વાળામ ના હોય નીચા ખેતર હોય એ એમાં પરાઈ ગયું. બે ઇંચ જેટલું ભરાય ગયું ભવે છે કપાસ વાળ તા
કપા તો હારો છે ને
હા વરસાદ નો સારો થાય.
પોણી પોણી
પાણી વધારે ને મોટો થઈ ગયો કપાસ
હા કારણ
તમારા મગ કેયોો છે વરસાદ
ઓર્ડર બ
કે બ હોયમ
પટટ
બીજળી વીજળી બઉુ તમારો અવાજ નથી આવતો
ઉડી ન ખ બહ વરસાદ આવતો
તમારો અવાજ નથી એ આવ છે
મરસા એવોૂ ન કે એવો મરસાાલ
એવું એમ ને
જંબબુમબા ચોક ઘેવું ન આપણે ઉઠો ક
હા આપડે જો પાર્ટી કરીયે થિયેટર માં
હ જેત બનાવ પક આવું હવે ઠંડક બનાવો મજબૂત કોક તું એટું થા કે એવું કોક બનાવ
દાળ બાટેગ
હા હા દાલબટી એ સારી છે દાલબટી ભાજી બવતા આવડે તમને
મને તો નહી આવ ત પેલા સુરેશ નહી આવ
એવું ને સના વડાે આને તમને શું બતાવતા હો
હે
એમને શું બમણા આવે
મને તો કશું નહી આવડતું
એવું
આપડે કદી બનાવી્યું નથી
સર સર હમ તો દલબ
મજા આઈ જાય આમ ખેતરમાં ખાવા બેઠી
એ તો વાતાવરણ ટ મ મજા
હા
જો ઉત્પાદનને એવ બધું જોથી બનાવડે તમન ખુશી
હા
લોકો ને બનાવી પછી પેલા ઉપર ગે પી તો બનાવી
શું
તળેલી બનાવી ગ બનાવીએ
અવાજ નથી આવતો તમારો
ગેસ ઉપર બનાવી છે કે તાણેલી બનાવી છે
આપડા ખેતરમાં ચૂલ્લા ઉપર
હમ
ચાલ ના મઠી પણ થાય
તુવે ટોળા, દાળબાટી, પૌઉ હજી પણ બનાવી શકાય.
ગરમા ગરમ હોય ગરમા ગરમ વસ્તુ બનાવે બાકી તો હ તો જ મજા આવે ને હ ઠંડું વાતાવરણ હોય એટલે ગરમા ગરમ પાઉભાજી ત્યા બીજા પાઆ વાક ન પીજ્જા ભાવ
તમારો અવાજ કપાય છે.
પીજા પા
પીત્ઝા હા ભાવે ને.
સરસ સરસ બીજુ શું શું ભાવા તન તમ બીજું શું ભાવ?
બધું આપણે તો બધું ભાવે જ છે.
એવ છે એમ.
હા.
તમારા ગામમાં મળે એમ બધું?
ગામમાં પીઝા તો પાટણ માં મળી રહે.
જેવું છે. જમવા માટે તો આવું નાસ્તા કરવા માટે તો પાટણ જવું પડે એમને?
હા બે કિલોમીટર સુદામાં ચોકડી આવે ને
હમ હમ. હમ એવું છેને પકોડી ને એવું બધું મળતું છે.
હા પકોડી પકોડી તો અમારા ગામમાં બનાવે છે સારી
સારી એવી બનાવે છે, ને તમારા ગામમાં તમને બાકી એમ કેવું રે એમ
હા.
બાકી આમ ફરવા બરવા જવું હોય તો
સારું રે આમ તો
વાતાવરણ સારું છે, શું કેવા આવવાનું બાર બાર ઘરનું ખાવાથી બઉ આમ પેરું થાય એમ શું કેવું થોડું બહુ બીમાર ના પડે
બીમાર પડે બારનું ખાવાથી
હ. હું એ જ કેતો વાતાવરણ એવું સારું પણમ ગરમ ગરમ હોય ને કય એવું કાધું ચાલ આમ દાળ બાટી તમે ગીધું એવી રીતના બરોબર એ આમ જતા જઈશો ને તમે તો બધા ફ્રેન્ સર્કલ અમાદાવાદ બહાર ગામ વાલું
હા જઈએ છે.
એવું એમ. અતારામાં કેવું કે ખોરાક રે ને. એ સ્વચ્છ ચોખું અને બહુ વ્યવસ્થિત ખોરાક હોય ને એવું જ ખાવું જોવ કારણ કે આ ઋતુની અંદર બીમાર થવાના ચાન્સીસ વધારે હોય ચોમાસામાં. હમ કારણ કે શું હોય બેક્ટેરિયા વધારે પેલા હોય એમ
હા.
બને ત્યાં સુધી શું બહાર નું ખાવું બહુ ટાળવું હોય.
હા.
હમ.
ઘરે બનાવીને ખાવુ સારું.
હા અત્યારે શું વાતાવરણ આવું છે ને. અને અમે ઘરનું ખાવું વધારે સારું ફૂડ પેકેજીગ કરતા તો સારું રે એમ તમે ખાધેલું હોયને તો. બાકી તો બીજું બધું તો સારું છે રે? ઘરનું બને ત્યા સુધી વધારે સારું છે.
હા.
હમ બોટલો મા ને બોટોલોમાં ક કેવું હો હ સારું પનીર ને બનીર તો ત્યારે આપણને મળતું જ નથી ઓરિજનલ તો.
એ બધું ડુપ્લિકેટ આવે છે.
હમ. હાલમાં તો બધી જગ્યાએ એવું ચાલુ હોય ને. આમ સારું રે એમ કોક દિવસ જવાય.
હા
ફેમિલી સાથે એવી રીતના ગયા હોય તો કોઈ હોટોલ બોટલમાં કોઈ પી્ઝા ખાવા ગયુ. બેય.
હા હા.
કો દિવસ બાર જ પકોડી એ ખાતું હવે એવું કઈ નહી.
કોક દિવસ ચાલે.
હા તમારા મા કેવું સ્પાઈસી કે પછી મીડિયમ હોય તો ચાલે?
આપડે મીડિયમ હોય તો ચાલે.
મીડિયમ હોય તો ચાલે એમ ને!
હા.
ના ના ના એતો બરોબર મીડિયમ જ જો હો ને ધારમ તો બ સ્પાઈસી ખાવાથી પછી એસિડિટી ને એવું બધું થઈ જાય બાકી.
હા.
હમ. બાકી આમ કેવું ધંધા રોજગાર માં બધું?
બધું સારું જ છે આ પાર્લરનું ચાલુ જાય.
એવું છે એમ ને.
ગામમાં પાાર્રલ નાખ્યું છે.
ઓહ એવું છે એમ.
અ તાર પાર્લર પર બેઠો છુ.
હમ શુ રાખો પાર્લરમા બધુ?
પાર્લર માં બ બત્રીસ જાતના પડીકા.
એવું જ ને.
હા હજુર રાખીએ છીએ.
હમ મસાલા બસાલા બધું રાખતા હ શો?
હા મસાલા, વિમલ, સિલવર, પાંચ આર એમડી.
એવું! ના સરસ સરસ કામ તો કરવું જ પડે શાકભાજી નથી રાખતા?
ના
એ રાખતા હોય તો સારું છે. એ તો ખેતરમાંતેવાયને શાકભાજી રાખતા હોય. તો તાજું શાકભાજી ખાવુ શરીર માટે સારું રહે એમ.
કેેતર માં તો શાક પછી નથી વાતા પણ પાટણ માર્કેટ લેવા જવું પડે મા
હમ.
વેલા ઉઠીને.
હા એ વાત સાચી. દાલબાટી નો પ્રોગ્રામ કરો પછી મજા આવી જશે. એમ ગરમા ગરમ દાલબાટી દાળ ગરમ હોય અંદર ચીબી નાખી. ગોળબોળ બજાઈ જાય. એમ ચટણી હોય.
હા
શું કેવું તમારો બાબતે? હમ કે તમાં ગરી હા વાત ત રાખું છે તાર
હમ.
હમ હમ બાકી તો બીજું તો હાલ બીજું શાક સારું રે ખાવામાં બીજું. પાઉભાજી ના વડાપાવ ના પકોડા ને એ બધું તોત આમ કેવું રે. તળેલું વહેલી બહુ પેલું રેય. ચોમાસાની ઋતુમાં. મ નોર્મલી સારું છેમ બીજળ જગ્યા કરતા.
બીમાર પડે ને પાછું.
હમ્મ. અમુક ઓછું શરીરને પચના હાઈજનિક ફૂડ એ તો સારું એ બાકી પાઉ વાળી આઈટમ હોય વધારમાં
હા.
એ થોડી હીતાવક ના થઈ એમ પેલી સારી રે પાવ વગરની આઇટમ હોય ને.
હમ.
તો તમાર શું મેદાની આઈટમ ના ખાવાય વધાર મેદો પચવામાં બહુ ટાઈમ લે કોક દિવસ હોય તો ચાલે ડેલી તમે ખાવાથી તમારું કોસ્ટ પેલું કોલેસ્ટ્રોલ ન પણ વધતું રહે એમ તળેલું વધારે ખાવ ને તો.
હમ્મ.
હમ એના કારણે તો રેતી હોય. એમ ઘણી બધી બસ અમારે હાલ તો ચાલે છે કામ ટેસ્ટિંગ નું. બુલાવ આનંદબેન ફોન કરીએ. પ્રોગ્રમ - બોગ્રમ ન કો ક આયોજન કરીએ. હા તો વરસાદ ના કારણે થોડું ઓછું થઇ ગયું છે.
હા ચોમાસામાં ભાવુ સાઈડ બંધ રે ને.
હા ચોમાસું આય ગયું લવર સાઈડ ઓછી થઈ જાય.
હા.
હમ
હાલ તો નવરા જેવા જશું.
હા અમનાવરા જેવું આરામ જેવું એટલે તને પણ કરેને કો પ્રોગ્રામ બોગ્રામ કરીએ કોક. ખાવા પીવાનો ખાવાનો શોખ ખરો આપડાને એટલા
કરીએ બે ત્રણ વરસાદ થાય પછી કરીએ.
એવું રાખ્યું હો ને બે ત વર્ષે તમારે છે ને બોર તો
હા બો તો છે.
બસથમ પુર પુર હોય મજા આવે. ઓયડી બુડી હોય તો વાંંધો ને આવે અંદર બધું. કટિંગ બટિંગ શાકભાજી થાય.
હા!
વરસાદ પડે તો, કદાચ અંદર બેસીને બનાવી શકાય, જમી શકાય.
આપડે બોડ ની સામે શેર બનાવેલો છે ને?
હમ હા હા! ચાલે ચાલે. શેરી છેલે વાંધો ના આવે. હ તો એક નંબર માજા આઈ જાય કો ચિંતા જ નહી શેડ બે